હલો
શું કરો છો
બસ હ ઉપર આવીઈને બેઠી નીચે તો સિરિયલોની બધું ચાલુ છે ટીવી માં અને મારું માથું ચડ્યું એક ની એક વસ્તુ જોઈને
હાલત છે શું કહો તમને
અરે ખબર નહી કેવા કેવા પ્રકારની સિરિયલ આવે છે માથું ચડી જાય જોઈને એકની એક જે હોય એ સ્ટોરી એકનો એક ક્લાયમેક્સ એકના એક પાત્રો ખબર નહિ મારા મમ્મી અને મારા નાની અને મારા મામી છે ને
સાચી વાત છે પાત્ર તો સમજ્યા પણ એ લોકો જે મેસેજ પહોંચાડે છે ને તદ્દન ઘણી વાર ખોટું હોય છે અને એના કારણે મારે તો મ્મી જોડે જ ઘણા અવારનવાર થતા રહે છે
સાચી વાત છે એક તો એમ પણ જૂની પ્રથાઓ માંથી આપડણે નીકળવાની કોશિશ કરતા હોય સમજાવાની કોશિશ કરતા હોય સમાજને અને એમાં પણ આવી સિરિયલોના શું કેહેવાય પ્રભાવના લીધે છે ને બધું આડું અડું થાય અને મગજમાં એમના જે વિચારો ભરાઈ જાય છે એના લીધે છે ને આપડી જે જનરેશન છે ને એમને બહુ ભોગવવું પડતું હોય છે
અરે સાચી વાત છે એમના મગજમાં જે પંધાઈ જાય છે ને એને બહાર કાઢવું એમાંથી બહાર કાઢવું છે ને બહુ અઘરું હોય છે અને એમાં પાછું અ મમ્મી પપ્પાની જે ઉંમર છે ને આ આપણી ઉંમર છે એ વચ્ચે જે ઘણો તફાવત છે આ જનરેશન વચ્ચે થોડો તફ ફાવત છે અને એમાં હવે સિરિયલોના જે પણ ઝઘડા હોય છે કે એ લોકો અત્યારે બતાવે છે ને તો એ મોર્ડર્ન વિચાર નથી બતાવતા એ જૂનવાણી પ્રથા બધા વિચારો બતાવે. જે એમના મનમાં ઘર કરી જાય છે.
સાચી વાત એમના મગજમાં પહેલેથી જ એ વિચારો હોય જ છે. અને આ બધું છે ને આ બ ધું અમને છે ને આ બધા જે સિરીયલો ને બધું છે ને એ બધું વિચારો છે ને એમને પાક્કા પાયા કરે છે. અને એના લીધે પછી એ બધું પર ઢોળે છે. અને એવું નહી કે બધી સિરિયલો એવી હોય છે. અમુક જે સિરિયલો હોય એના સંદેશા એ સારા પહોંચાડતા હોય છે. ફોર એક્ઝામ્પલ પહેલા છે ને એક બાલિકા વધુ કરીને એક સિરિયલ આવતી તી. જે મને છેને બહુ જ ગમતી તી ને બહુ જ જોતી તી. અને એની અંદર છે ને. હ એ એ વસ્તુને એમને જે કીધું કે બાળ લગ્ન નો વિરોધ કરવાનો હોય. તો એ બઉ સારી રીતે દેખાડ્યું તું એમાં અને ખરેખર દેખાડ્યું તો કે ના ભાઈ ખોટું હોય નાનપણમાં જે હોય બાળકોને ભણવાનું આગળ વધવાનું એક આગળ વધવાની તક આપવી જોઈએ એ અંદર દેખાડતા હતા. અહિયાં તો અત્યારની તો સિરિયલોનું એક જ હોય એક વાર્તા હોય બસ કે એક હિરોઈન છે એક હીરો છે એમને પ્રેમ કહાની ની આગળ પાછળ જ જે છે સિરિયલ ફરતી હોય. ના કઈ નવી વસ્તુ કોઈને કરવી છે કે ના કોઈ નવું. અ વિચારધારા કોઈને મૂકવી છે હા.
અને એ સિરિયલને તો આપણે ભારતમાં ઘણા બધા જે ગામડાઓ હતા ને છેવાડાના ગામડાઓ કે જ્યાં એ પ્રથા હતી તો એ સિરિયલ ન એટલો પ્રભાવ હતો કે ગામડામાં એ બધી કુરિવાજો બધા બંધ થયા હતા બાળ લગ ન બંધ થાત લોકો જાગૃત થયા તે ન ઘણા બધા સમાજમાં એને ફેરફાર કર્યો છે. તો આવી બધી સિરિયલો સારી જોવા માટ.
સાચી વાત છે. એજ ને અને બી બીજી બધું કેવું છે ફોર એક્ઝામ્પલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે.
હા હું એજ કહેવાની હતી.
તો એ એ પણ સારો સારો શો હતો અલગ છે બટ એની અંદર પણ અમુક વસ્તુઓ જે હતી જે સમસ્યા કરવા લાયક હતી પણ એ દેખાય નહી ફોર એક્ઝામ્પલ અંદર જે જેઠાલાલ છે એ પાડોશમાં જે બબીતા છે એને જ પોતાની પત્ની હોવા છતાં જોયા કરે બરાબર હવે એની એ વસ્તુ જો દયાબેન અને જે એમનો હસબેન્ડ છે બબીતાનો એના માટે હોય તો સમાજ કેવા પ્રશ્નો ઉઠાવે તો જે વસ્તુ એક સ્ત્રી માટે કરવા યોગ્ય નથી એક પુરુષ માટે પણ કરવા યોગ્ય નથી એમાં એ વસ્તુ બતાવી દે ને તો એ વસ્તુ વતુ છે ને અને ભારત ના પુરુષો એ વસ્તુનેહુ પછી મજાકમાં લઈ લે અને એવું ખાલી સિરિયલમાં હોય કે ના ભાઈ સાચે એ મજાકમાં જ કરતું હોય જે અસલ જિંદગી છે એની અંદર પછી મજાકમાં કશું રહેતું નથી પછી એ ભોગવવું તો એની પત્નીને જ પડે છે કેને પતિ જે છે એ બહાર બીજી સ્ત્રીઓને જોઈ રહ્યું છે
તો એમાં બતાવ્યો હતો પણ એનો જે દયા પ્રત્યેની લાગણી ને બધું હતું એ તો સાચું જ હતું અને એ કહેવાયને કે એકદમ પ્યોર હતું તો એમાં એને કઈ રવા નહોતું દીધું બાકી સામે પણ પછી ક્યારેક આવા ઊંધા મેસેજ લોકો જે હવે લોકો આપડેએ તો બધું સીધી એમને જે વધારે આકર્ષિત લાગે અને એ લોકો ન જે મગજ હોય એ પ્રમાણે લોકો ખેંચણ કરી જ જાય
ભારતના લોકો પડદા પરની જિંદગી અને અસલ જિંદગી વચ્ચેનું જે છે એ ભેદ જ નથી કરી શકતા એટલે જ તો એ લોકો જે છે એ બધી વસ્તુઓ જે છે એને ઊંધા વેમાં લઈ લે છે એમ કે એટલું બધું એમને એવું લાગે છે કે આવું આપડણે અસલ જિંદગીમાં કરી શકીએ ફોર એક્ઝામ્પલ અ કોકનું આ સિરિયલમાં હોય કે કોકનું બતાવતા કોકનું ખૂન કરે છે તો એ લોકો લાગે આપડણે અવા ઉદાહરણો પણી અમુક જોવા મળ્યા છે કે અમુક જે છે અ જે લોકો જે છે એવું કે મેં આ છે ને આ સિરિયલમાં જોયું હતું કે આ મુવીમાં જોયું હતું તો એના લીધે હું આવું કરું છું આંધળ થઈને લોકો જે છે એ સેલિબ્રિટીઝને અને એ જે સિરિયલ છે એમાં જે બતાવે છે એને છે ને એ લોકો ફોલો કરતા હોય છે આંધળા થઈને એ લોકો
અરે તમને શું વાત કહું આ મુૂવીમાં જે લોકો સ્ટન્ટ કરે છે છે ને એવા જોઈને અત્યારના જુવાન લોકો જે પ્રેરિત થાય છે ને રસ્તા પર એવા સ્ટંટો કરવા જાય છે ખુલ્લા હાથે બાઈક ચલાવો બાઈક પર ચડીને ખુલ્લા હાથે કરું આ બધું એક જીવલેણ હોય છે પોતાના માટે તો ખરું પણ આસપાસના લોકો માટે તો ઘણા એવા મૂવી હોય છે જેમાં સ્ટન્ટ વધારે હોય છે તો આવા જોઈને આપણી જનરેશન તો બગડે જ છે ક્યાંક ને ક્યાંક અને ખાસ કરીને તો આ જે છે ને સિગરેટ પીવી ને દારૂ પીવું એ બધું ત્યાં મૂવીમાં જોઈને જ લોકો એના રવાડે ચડ્યા છે
સાચી વાત છે અને એમાં કેવું થાય છે કે લોકોને ઓલરેડી એમના લાાઈફમાં એ આપણા ભારતમાં એવું એવું નથી કે જિંદગીમાં કંઈક મોટું કરવાનું હોય કે જિંદગીમાં કંઈક કરવાનું હોય એ એ જે છે એ આપણા ભારતમાં છે જ નહીં પહેલેથી જ તો લોકો એમ પણ નવરાજ બેઠા હોય અને એમાં પણ આવું એક શો મળી જાય બરાબર કે ભ આટલા વાગ્યા આટલા વાગ્યા થી આટલા વાગ્યા અમારા ઘરમાં તમે નહીં માનો સાથે માંડીને બાર એક વાગ્યા સુધીની સિરિયલો ચાલે તો એ સમયમાં જે ઘરની સ્ત્રીઓ છે એ કંઈક સારું જોઈને કઈક શીખી શકે કંઈક એવું કઈક પગભર બની શકે એવું કામ પણ કરી શકે એટલા સમયમાં તો જો દરરોજ એટલો સમય આપણે આપણા માટે ફાળવીએ તો અને જિંદગી માં કંઈક કરી શકે પણ આ લોકો ને એમનો સમય ક્યાં ફળો આવી બધી વસ્તુમાં. તો એના લીધે જે છે ને એ લોકો સરખી રીતે એમના મગજમાં દૂષણો ભરાઈ જાય છે. એક તો ઓલરેડી દિમાગ એ સ્ટેટમાં જ હોય. અને આવા બધા વસ્તુના લીધે એમના. દિમાગ બધા દૂષણો ભરાઈ જાય. અને એ પછી છે. એ પોતાના ઘરના લોકો પર કે પોતાના બાળકો પર થોપે.
તમે જોયું હશે તો મારા ઘરે તો એવું જનરલી બનતું જ હોય છે. કે ફક્ત ને ફક્ત ટીવી સિરિયલો તો નહી. નહી પણ યુટ્યુબમાં. હવે એવા નાટકો આવે છે. ગુજરાતી નાટકો સાસુઓના ઝઘડા, નણંદ ભાભી ના ઝઘડા. મારી મમ્મી તો ખબર નહી એવા નાટકો પ્રત્યે શું અટેચ થઈ ગઈ છે ને એને બસ ચોવીસ કલાક એજ નાટકો જોવા. ગમે જયારે પણ નવરા બેસે જ યુટ્યુબ ખોલે એવા જ નાટકો ચાલતા હોય એટલે કે નકરા નકરા ઝઘડા થતા હોય ને એવા જ. નાટકો જો જો કરે તો પછી એનું જે મગજ છે ને એ. પણ એકદમ ચીડિયા સ્વભાવનું. થઈ જાય પણ વારે વારે ગુસ્સે થઈ જાય. કા તો ઘણી ઘણી વાર એમાં પણ ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે. જે ક્યાંકને ક્યાંક મારી જોડે કે મારે લાઈફમાં કંઈક રિલેટ કરી છે તો એના મગજમાં તો ક્યાંનો ક્યાં વિચાર પહોચી શકે. હા આપણેે હવે આપણા જેવા જે રાજ. એ ભાગ્ય કોઈ મૂવી જોતા હશે કે ભાગ્ય સિરીઝ કે સિરિયલ. બ હ તારક મહેતા કોટ એ બધાનું કોમન છે. કેટ તો આપણે ઓલ ટમ ફેવરેટ છે. બટ ઘણી વાર આપણેે મ જોવા બહુ ભાગ્યતા આવીશું ને આ લોકો પાસે એટલું બધું. ફ્રી ટાઈમ હોય છે ને કે લોકો આવી વસ્તુ. પાછળ બગાડે અને પોતાનું મગજ. તો બગડે જ છે પણ આજુબાજુના ઘરના લોકો ન પણ જોડે સંબંધ બગડે છે.
બ સાચી વાત છે. અને પાછા એ બધું જોઈ ને પાછા સ્ટેટસ મૂકી દેશે. કે અચ્છા આવામાં આવું હોય આ. સંબંધમાં આવું હોય અને જે ખરેખર એમની પાસે સાચા સંબંધો છે.
કોઈ વાસ્તુ નું મૂળ જ નથી. કોઈ વસ્તુ હા.
સાચી વાત છે સા એમને એવું લાગે કે આ જે જિંદગી છે એવું મારે અસલ જિંદગી માં થાય છે આ જે જિંદગી છે. એ જ મારી એટલે એમ તો કહ છું કે પડદા પાછળની જિંદગી અને અ અસલ જિંદગી વચ્ચેનો જે છે. હાવા તે લોકો નથી. નથી સમજી શકતા. અને એના કારણે છે. પોતે તો સમસ્યામાં મુકાય જ છે. પણ આજુબાજુના લોકો માટે પણ સમસ્યા ઉઊભી કરતા હોય છે. એવું લાગે મને
સાચી વાત અને. આપડે એવું વિચારીએ છીએ ને કે આપડે મોબાઈલ ની લતે લાગી ગયા છે કે. આપણે આટલું બધું ટેકનોલોજી થી અ. અટે છે પણ એવું નથી હોતું આપણા કરતા આપણા મા બાપ. જે આપણાથી મોટ છે ને એ લોકો આપણા ઘર.
સાચી વાત છે. સાચી વાત છે.
જે આપણે ક્યારેય નોટિસ નથી કર્યું
કઈ નઈ હવે આ લોકોને સમજ જવું અને ઓછું કરાવું કંઈક રસ્તો કાઢી બીજે શું કરીશું.
બીજું તો કઈ આપણા હાથમાં છે નહી.
સાચી વાત છે સારું સારું ચલો સમય થઈ ગયો છે આપડે હા હા એજ કરીએ હ. આવ જો.
હજ.